અવાજ આવે છે?
હા, આવે કે કેમ છો મજામાં?
મજામાં મજામાં શું છે ટોપિક આપણું?
હા, તો આજનો આપડો ટોપિક કઈંક એવો છે કે પોતાના રોજિંદા જીવન માટે. અ પોતે કઈક ને કઈક જે યોગા હોય છે તો એનું કઈક ને કઈક તો એ વસ્તુ ઉપર પણ પડતું હોય છે તો યોગા છે એ આપણે પ્રાચીન ભારત હતું તો પ્રાચીન ભારતની એક કહી શકાય ને કે એક અમૂલ્ય ભેટ હતી.
તો યોગા છે એટલે યોગા કહી શકાય કે એક પ્રકારનું જોડાણ છે કે ના માધ્યમથી દરેક વ્યક્તિ જે જોડાઈ શકે છે અને
અને શરીર, મન અને આત્માનું પણ એક સંતુલન થતું હોય છે આમ યોગામાં કસરત નથી. કેમ પરંતુ સ્વાસ્થ્ય અને સુખી જીવનની એક અ જીવનશૈલી કહી શકાય છે. કેમ કે દરરોજ યોગા કરવાથી શરીર કેવું રે તંદુરસ્ત રહે છે. અને મંધ એકદમ આમ કહી શકાય છે કે શાંત રહેતું હોય છે તો એવું કઈ કે પરંતુ જે સ્થ થયું હોય તે સુખી અને જીવન જીવવાની એક જીવન શૈલી કવાય કેમકે આપડે દરરોજ સવારે વહેલા ઉઠતા હોઈએએ તો વહેલા સવારે ઉઠીએ છીએ તો ચોક્કસપણે આપણે શરીરને તંદુરસ્ત રાખવા માટે. યોગા કરતા હોઈએ છે તો આપડું એનાથી શું થાય ફાયદો. તો જે પણ વ્યક્ત યોગા કરતા હોય છે તો યોગા કરવાથીનું મન શાંત રહેતું હોય છે. જે ઘણા લોકો મેડિટેશન કરતા હોય છે તો મેડિટેશન થી એની એકાગ્રતા આવતી હોય છે. અને યોગા દ્વારા ઘણા બધા લોકોનો તણાવ છે. ચિંતા હોય કે પછી જે પણ થા હોય છે તો એને ઉતરતું હોય છે એટલે સાથે કહી ને રોગપ્રતિકારક જે શક્તિઓ હોય છે એ પણ શરીરને એક પ્રકારનું એક કહી શકાય ને કે લવચિક બનાવતા હોય છે કે મનની શાં તે અ. હ મનેને શાંતિ મળે એ માટે ઘણા બધા લોકો છે સખત પ્રયત્ન કરતા હોય છે તો શું કેહેશો એના વિશે? એ તો.
હમ હા, બરોબર છે તો. અ યોગા જે છે એનું ઇમ્પોર્ટન્સ તો ઘણું બધું છે. આપણા જીવનમાં કારણ કે- યોગા કરવાથી આપણે જો આપણે સારીતે અને- યોગ્ય રીતે યોગા આ દરરોજ- અ સમય પ્રમાણે ટાઈમટેબલ પ્રમાણે સારી રીતે દરરોજ- જો યોગા અને ધ્યાન અને એવું કરવામાં આવે- તો આપણે ડોક્ટર પાસે પણ જવાની જરૂર રહેતી નથી કારણ કે- આપ. ણી જે રોગ પ્રતિકારક શક્તિ છે એ રોગા દ્વારા વધે છે પછી આપણી જે વયા શક્તિ છે. એ પણયોગા યોગા દ્વારા વધારી શકાય છે. અને આપણે યોગા કરવાથી આપણે આપણા- શરીરને ફિટ બનાવી શકે છેએ અને આ તંદુરસ્ત- બનાવી શકીએ છીએ- જેના કારણે આપણે બીમાર ઓછા પડીએ છીએ તો- આવી રીતે જે યોગા જે છે. એ નાન જીવનમાં ખબ- સારું એવું કામ આપે છે. અને આપણે આપણા ઇતિહાસમાં ભારતના ઇતિહાસમાં પણ યોગાને ખૂબ જ- મહત્વ આપવામાં આવ્યું છે. જેમકે આપણે વાત કરીએ- કે જે મહર્ષિ પતંજલ છે તેમના દ્વારા પણ- અ યોગા વિશે આખો ગ્રંથ લખવામાં આવેલો છે. કે યોગા જે છે એ કઈ રીતે કરવા જોઈ કઈ રીતે કરવાથી- એનો વધારે ફાયદો થાય- ક્યાં સમયે કરવા જોઈએ એવું બધું જ એમાં લખેલું છે. તો આપણે આના પરથી એક અંદાજ માની શકીએ કે- પ્રાચીન ભારતમાં પણ યોગાનું ખૂબ જ મહત્ત્વ હતું અને હાલમાં પણ જ્યાં- જે જનરેશન છે અને જે- છે એ પણયોગામાં- ખુબ જ માને છે અને- પણ જીમ કસરત માં પણ- વધારે માને છે તો- યોગાના ઘણા બધા એવા ક્લાસીસ પણ છે. જે- સારી રીતે યોગા કરતા શીખવાડે છે. તો આવી રીતે આપણે વાત કરીએ તો માનવ જીવનમાં સ્વસ્થ રહેવામાં યોગા જે છે, એ એક ખૂબ જ સારું એવું પાત્ર ભજવે છે. કારણ કે યોગા કરવાથી આપણે આપણે જો સવારે યોગા કરીએ- ચાગીને- તો આખો દિવસ જે છે. આપણો શાંત પીસફુલ અને એકદમ- ટટેન્શન ફ્રી- અને આમ કે આપણે શરીરમાં ઉર્જા ખૂતી નથી અને- એ પ્રમાણે જે આપણો આખો દિવસ- જે છે એ સારો જાય છે તો આવી રીતે યોગા જે છે. એ આપણા માટે એક ખુબ જ ફાયદાકારક વસ્તુ છે હું તો કઉ છું જો જેને પણ ટાઈમ મળે છે. એ બધાને યોગા કરવા જોઈએ- તો તમારું શું કેવું છે.
બિલકુલ બિલકુલ તમે જેવ વાત કરી કે યોગા કરથી યોગા કરવાથી દરેક વ્યક્તિ- છે તે તંદુરસ્ત રહે છે અને અ મેડિટેશન કરવાથી મંદ છે, મન છે એ શાંત રહે છે. અને યોગા છે, એ વિવિધ આસનો છે, પછી પ્રાણ પ્રાણાયામ છે, અને ધ્યાનો નો સમાવેશ થાય છે. કેમ કે, હા! યોગા યોગા જયારે કરે છે, ત્યારે યોગા ના પણ ઘણા બધા પ્રકાર હોય છે જેમ વાત કરીએે કે આપડે ભાડા ઉપર તાડાસન કરવામાં આવતું હોય છે પછી કેવાય ને વૃક્ષા આસન પણ કરવામાં આવતું હોય છે, અને બીજું લોકપ્રિય જે આસન કે જે ભુજનગાસન છે. તેના માધ્યમથી એક સૂર્ય ભગવાન ની ઉપાસના કરતા હોય છે અને બીજ બીજુ એક ખુબ જ લોકપ્રિય જે યોગા છે, કે જે દરેક લોકો સવારે વેલા ઉઠી અને સૂર્ય ભગાનના સૂર્ય સૂર્ય ભગવાન માટે સૂર્ય નમસ્કાર અ કરતા હોય છે, ખુબ જ લોક પ્રિય છે કેમ કે અત્યારે અ સૂર્ય નમસ્કાર પણ અત્યારે બાર પ્રકારે થતા હોય છે. એના પણ સૂર્ય નમસ્કાર ના પણ બાર શ્લોકો હોય છે, જેમ કે અ આપણે શ્વાસમાં અનુલોમ વિલોમ કરતા હોઈએ છે, એ તો એ પ્રકારે અ સૂર્ય જે અ સૂર્ય નમસ્કાર કરવામાં આવે છે, તો બાર પ્રકારે આપડે એના પ્રાણાયામ કરવામાં આવ તા હોય છે. ત્યારબાદ બીજી વાત કરીએ કે ઘણા બધા એવા લોકો હોય છે કે જે પોતાને અ શ્વાસના શ્વાસ છે કે પોતે નિયંત્રિત કરવા માટે ઘણી બધી એવી વસ તુ છે, અનુલોમ છે, વિલોમ છે, તો એના માધ્યમથી દરેક કે જે પોતાના શરીરને સ્વસ્થ રાખવા માટે સતત અને સખત પ્રયત્ન રૂપ હોતા હોય છે અને આપડે યોગા જે દિવસ છે, તે યોગા દિવસ આપડે એકવીસ જૂન ના રોજ યોગા દિવસ આંતરરાષ્ટ્રીય યોગા દિવસ ઉજવવામાં આવતો હોય છે. તો એ દિવસે દરેક લોકો છે તે ભેગા મળી અને દરેક લોકો છે વહેલી સવારે અ પાંચ વાગે ઉઠી જાય છે. અને દરેક લોકો વહેલા ઉઠીને દરેક લોકો છે તે યોગા કરતા હોય છે અને બધા લોકો એક જ જગ્યા ઉપર ભેગા મળી અને દરેક લોકો છે એ યોગા દિવસ ને યોગ્ય રીતે ઉજવતા હોય છે અને યોગા કરવાથી આપણો દિવસ પણ કહી શકાય ને કે યોગા કરવાથી આપણો દિવસ છે જે છે. એ પણ એક અ સારો જઈ શકતો હોય છે અને યોગા છે એ આપણા જીવનનું ખૂબ જ એક અમૂલ્ય ભેટ કહી શકાય અને આપણા ઋષિ મુનિઓએ પણ અ જણાવ્યું છે શાસ્ત્રોમાં શાસ્ત્રોમાં કે યોગા કરવા એ ખુબ જ લાભદાયક છે અને યોગા કરવાથી દરેક વ્યક્તિ પોતાના શરીર ની આયુષ્ય વધારી શકે છે, અને કોઈ પણ રોગ પ્રતિકારક જે શક્તિઓ છે, તે એ વ્યક્તિ પાસે હા એટલે તમે શું કેહેશો એના વિશે?
હા! તો હું પણ મારું પણ એવું જ માનવું છે. કારણ કે, જે યોગા જે છે એનાથી આપણી રોગ પ્રતિકારક શક્તિ જે છે થાય છે અને અ ખૂબ સારી રીતે વધે છે જેના કારણે આપણે ઓછા બીમાર પડીએ છીએ અને આપણે તંદુરસ્ત રહીએ છીએ. જેના કારણે આપણા સ્વાસ્થ્યમાં સુધારો થાય છે. અને આપણે લાંબુ જીવન જીવી શકીએ છીએ. જેમ કે જે પેલાના માણસો જે છે એ યોગા કરતા હતા તો તે વૃદ્ધ થઈ જાય તે ઘડીકમાં વૃદ્ધ ના થતા એમ. અને તે લાંબુ જીવતા, સો વર્ષ જેવું જીવતા હતા અને અત્યારે તો શું કેવાય કે લોકો પોતાના કામમાં એટલા બધા વ્યસ્ત હોય છે. પોતાના માટે સમય નથી કઢી શકતા જેથી અને યોગા વગેરે આવું બધું કરી નથી શકતા એટલા માટે લોકો એક પ્રેશરમાં છે જેના કારણે લોકો સો વર્ષ જેટલું લાંબુ જીવન જીવી શકતા નથી તો મારું પણ એવું જ માનવું છે કે જે યોગા જે છે એ માનવ જીવનમાં એક હેલ્પફુલ વસ્તુ છે, અને તેને દરરોજ થોડુંક ટાઈમ યોગા ને આપવો જ જોઈએ અને યોગા પણ જુ યોગાના જેટલા ફાયદા છે એટલા એના નુકસાન પણ થઈ શકે છે જો એને સારી રીતે યોગ્ય સમયે અને યોગ્ય ઇન્સ્ટક્શન વગર કરવામાં આવે મંદિરમાં તમારી પાસે પૂરતું નોલેજ નથી કે યોગા કઈ રીતે કરવા અને જો તમે આડે દડ ગમે કરો છો તો એનાથી. તમને નુકસાન પણ થઈ શકે છે. તો જે યોગા જે છેયોગ ટીચર પાસેથી પેલા શીખવા જોઈએ કે કઈ રીતે જે યોગા જે છે શું છે કઈ રીતે થાય છે કેવા કેવા યોગ કરવા જોઈએ ક્યા સમય કરવા જોઈએ ખ પેટે તો આવું બધું આપણી પાસે સારી સારી ર સારી રીતે કવું નોલેજ હોવું જોઈએ પછી જ આપણે યોગા કરવા જોએ આપ પાસે યોગ નલેજ ના હોય તો યોગા ના કરવા જોઈએ એટલે મારું એવું માનવું છે કે એવું ગાના ઘણા બધા ફાયદાઓ છે, પણ જો સારી રીતે ના કરવામાં આવે તેના નુકસાન પણ છે, તો આમ આપણ યોગા ન ટોપિક જે છે. અહં પૂરો થાય છે આપણે નેક્ ટોપિક ઉપર ફરી મળીશું
ચાલો મળીએ